હા.
કોઈ ન આ નોકરી હતા બોલો.
એવર હે.
અ વાત તમે કાલ પડ્યા શો.
હ, કાલની પરમ દિવસે રયવારે.
રવિવારે પડે એમ મેં કાલ વાતો આપડી કાલ સુરેશ નોકરી આવ્યો નથી. હમ તારા કે કાલે બાઈક લયને પડી ગયો.
હોવે રવિવારે પડયો તો કેઈક ત્રણ વાગે જેવો.
હમ.
હમ.
હા.
ચો પડ્યા તા.
હા બોહણા આપણે.
ઓ સમોસા હારું પછી છોકરીએ આગળની બ્રેક મારીને સુબરની.
હા, હા.
સાઈડમાં કરવા બાઈક સીપ ખઇ ગયો.
અરે ભાઈ તમારી પાછી પાછલી મારે તો.
તો પાછલી બ્રેક તો મારતો નહી બાઈક હતું હજુ એક્ટિવ હો તો વાધો
પાછા એકલા હતા કે બીજું કોઈ ત્રણ જણા હતા સીપ મારી જય કાબુના રહ્યા.
ઓહ, પગ વડી ગયો તો પડ્યા.
હા.
ના અગુંઠા ઉપર
કપચી વાગી એમને.
હા, બરાબર.
તાજું કેવાયને ગા.
હમ.
હજુ થોડો રૂજા છે ને એમ બાળશે ખરી.
કાલ ડેસીગ કરાવ્યો.
માડા ડ્રેસિંગ કરવા જવુ
પાટોનો પાટો બંધાવ જે.
હમ.
હમ.
હા બો હા તો એટલે અમે પાટણ જ આવયા તા કાલ બદલાવોને તો કાલ અરિયા જઈશ.
પાટણથી ઘેર જતા તા કે ધેરથી પાટણ આવતા હતા.
પાટણથી ઘેર જાતા તા.
પાટણ.
આપલા રાજપુર નહી આપલે લેબની હોમ એક ફેક્ટરી હૈ ને.
હોવ, હોવ.
યે ભઈનું નોકરીનું નક્કી કરવા આયા હતા.
હા હા.
તો એથી જતા હતા ઘેર પાસા.
હમ.
ઘરનો ફોન આયો હું વરી ફોન ઉપાડવા સાઈડમાં કરી ઉપાડું તો આ કાલી બ્રેક મારીને.
હમ હમ.
અવે શીલીપ ભાઈ એમ.
નોકરી લગાવી આપેલ એમ.
હે?
નોકરી લગ
હોય એને તો વાત કરાવ દીધી પણ એ બે મારા બેેટા તો કેવા હાલ નઈ જાવ.
હ હા.
ખ્યાલ નહી જાઓગ. હ ગુમું તો બતાય ને તમને છૂટો કું તમારે જાવં ના જાવું.
તમે વાત કરાય કે જગ્યા ઉતાારી દ કે હું સુુંતો આવું.
મેં સુદાન ફોન કર્યો તો આપડે ફરવાનું કેન્સલ રહ્યા કું.
ઓહ પેલા આપડું કેન્સલ થયુ પ મા કાલ મને ખબર પડી નોકરી ત ખબર પડી મને. સુરેશ બાઈક લઈને પડ્યો છે કે.
કવા બક સ ખ જ ફ જાું.
હ એટલે જ ન થવા દ પા દિવસ તો રહી જવાય.
હા બે ત બાટાા કે નેારું વાજુ જ છે બ. કોચ કરીડી ગયાખ કે.
ેટલે કપચીેલે ત વા નેા પ કપચી તમારી.
હા તોપ સુું બ ન અંગૂઠામાં લઈ જાય ને.
હ એટલે જને પાછી દબણમાં આવી જ બઉ અતારે.
તો.
એટલે તમે સારું ગય્યું પેલા તમેાગ ભઘેલા પગે નહીં વાગ્યું તમાર.
ના વાઘેલા પગે ક ને સાયલન્સજું તૈય કર ફ પોતા પરણ.
એવું એમ ન તો પાછું ત દબાણમાં ભાગી નાખો ત કઈ. એલો જયન્ટ છે હોય.
એ તો સારું લોમનમી જવ ઓમનમી હોય તો સારું લો સાથે.
હા. તાલ તો ઘરે આરામ જ કરો ને.
હાલ તો કરે દુખાવા જબ્બર થાય.
દુખાવા પણ થતો હોય છે પેલું ક અત ત્રણ દિવસ થઈ ગયા ને.
હા આજ આજ ત્રીજો દિવસ છે.
પાછું વહેલા ઘડી વાર વધારે દુખાય એ પાું વાતનામાં શું દુખાતું છે.
અ તો પૂડા આશીર્વાદઊમજો નહીં છું.
એવું દવા દસ ન કરતા.
કોઈ હ કાલ જઉું પાટો બદલા જોવું આ હાટકું બાટકું કેરેક નહી.
ફોટો પડા દે.
કારણ કે હ પંગંગોઠવું પડ જોઉ તોાર દુખાવા થાય.
એમને ફોટો પડાયે આવાનું.
જોવું કાલે ડોક્ટર જાવું હ શું કે ડોક્ટર. હારો હન એ તો જેવું હશે એવું કહી દે સલાહ આપી દે. મેં તો પાટણ આપડા છેઠ અંદર બુકડી બાજુ. રહી વાત તો એટલે બધા દવાખાના બંધ હોય પ હ
હધ મોટર ચાલુ હોય બીજા બંધ હોય મોટર ને જવા. સમુદાય સીતા એડમિટ કરના છે.
હ લોહી બહુ ન આખતોા આપણને તો એવું લાગે કે ન તૂટી જઈ.
હા એ નસ પર માંગી જશે થોડું.
એક ભૈઈ કેતા તા કે ન આ ટૂટ દીજએઈ નહી. ત મેમે તો એમ એમ કીધું કેી મલ કાઢી ને. ફીટ બનતી કાઢ્યો.
હ અમે સારા જો હતું, કે કુતરું વડુંય હતું.
હામાં કોઈ નથીતું.
હમ કો તો.
ના ના.
તો તમેીર
વાળંક વાળંક આ આવીજન મુું વ ફોન આ સાઈટમાં કરવા જોન.
હા હા.
એમાંલક્ષષત્રયો હા મેં સાચો નથી પૂટ આટલો લગ હ તો રજા રાશ બા દુખાવા જબ્બર થાય. કાલ હમ કાલ આવું તો આવું કેમ પારો બદલાય.
પાટોપ લ એમ પાટો મારી લેપદને.
ઓ છેલ્લી રજાઓ પાડી બુટા ભાઈ?
વાત તો પાઈ મે કરું. કનું બનું પૂરું કર પૂરું થતું ન પૈસા તો, પૈ પૈસા પૈસા આ કે નહી.
ના ભાઈ એ તો કોઈ આજુ નહી હતું પગડ છે. ના નહી ખબર જો આ્યા હું કાલ કાલ સાહેબ આવ્યા છે.
કાલ સાહેબ આ હતા બપોર બજયા હતા.
અ એટલે ક મુ નતો આવયો ને એટલે નીકળ. પસંદની હોય ના કે.
દવા કર.
હમ. દવા કરવાા પ આપ રવવાર પડ નિંત્રણે છે ગોલ્યા બે જ. હાલે ખરી. તો ખર્ચો આવે, આપડે અ કનું કોમ હતું જયા હતા એટલે.
બરાબર.
તો સાહેબ તો જેટલા મોકા પાડશે પા છે એટલા લીજે.
ના તો પાચલા બગા માડશે.
હા જો હાજો હતો એ કેલન ગો કરી દધ.
ત બે પગ હ તો.
હમ હમ.
તો હાલ તમે બાઈક વાઈક ચલાવી ન કરું.
ના બાયકો તમે જેટલી ઘડી એટલી બ્રેકના મારું ન તો ઘડી બાાયકો ચલો યાર એક્ટિવા ચાલે અવે કીધુ એક્ટિવા હોયને તો
હમ્મ.
એનું બાાયક અતું ને તો એકલી આગલી બ્રેક મારી એમાં સ્લીપ થઈ ગ્યુ
અ ના
હમ્મ થોડું શોધવાનું કોતો કેમ સો
અરે થોડું ઘણ સોલાય તો ખરી તમ પગે બીજા એટલે એક પગે વધારે વાગ્યુ એમને
હમ્મ અ બીજે ચોઈ નોતુ વાજયુ કેમ
હમ્મ ચાલુ કરુ
જેવુ સે ને
દોરો પાન દવા લેવા ગ્યો એની પંઈ
હમ્મ-હમ્મ.
એને ભાઈ પલી પડી હતી તાની, એન અવ મટી ગ્યુ પણ અવ ઓ ઓપરેશન કરાયુ તુ તો બધુ તો મટી ગયુ પણ અવ તા ફેર તોઈ જયા અસે દવા
હાં
એને ચ મેળ આવાત, એને તો પથરી દુખાવામાં થાય નહીં દાડો.
હો પાસી હમના પથરી દુખતી તી એને.
વચ્ચે પથરી દુખતી માઈ હા
નહીં.
પથરી નોકો પથ્થર તો ઓલું કોઈ એવું આવે. પથરી તો હજું પતા પિઓગ ને પથ્થર થોડુંક કઈ એવું
હા.
એના વહેલા પોત પતા પીજે પલાડીને
હા, હા.
એટલે કે હમને નહીં દુખતી. તો મને એવું લાગે કારે નાટક જ કરે, અને રાત ના પેલા ઉજાગરા નડે એટલે નાટક કરે આ કે પાસો બે-બે વાર સે, અગિયાર વાગે ઉજાગરા નડાય ને
ઓહ! ઉડે એટલે બે બાજુ નોકરી કરી છો સેટ થાતુ હશે.
દારો આખો દારી હોય હાઈ નાતય જાય, એટલે ઉજાગરું એને પૂરી મગજ નઈન.
થોડા આરામ તો કરવો જ પડે
હા.
કેટલા બધા
એને બુ અહ સુબંધ ના પૈસા કમાઈ જાવા.
ડાયરેક્ટ પૈસા કમાઈ ઇમ્પ્રુવ થતા કોઈના. પણ શરીરને કષ્ટાલીને ચુ પેલું ત જો દવાકને કમાય એટલા દવાકને મેલી દીધા.
હો, હાચી વાત.
હરખું થઈ રહ્યા.
ખબર પડશે.
હમ્મ.
હા.
હા?
સાહેબને ખબર પડ છે
હા, ધંધા ખબર નહિં
ના હોય.
કે કા જેમ તું ફોન તઈ મી ફોન કર કે
તેમ બફોરે-બફોરે તો જો હટાવા.
લેબે મોડા આવોન બપોરે.
એવું ના કરાય ભઈ.
હમ્મ એક જ કોમ થાય છે ભઈ
હમ્મ. આપડે બે વાજે રિસેજ પૂરી થઈ જાય ન એ લો તઈણ વાજે આવે પસ સાહેબ બોલે જ ને અઈયા
તણ
હા, શું બોલો આનંદની?
કોઈ દિવસ
એવું સે ને નહીં જ્યાં?
ના મેહણામ બે દા ઘની વાર નોતો જ્યો, એ ભઈ કદાચ આપડે જવું જ પડશે.
એવું સે મું તો નઈ આવું હાલ પગે મડશે તણ હેં
વીસ એકવીસ
ખાલી વીસ એકવીસ એમ આરી કે આઠવા મહિનાની ના હોય
તો તો એશે ને પછી અવે તો આજ તો ચૌદ તો થૈ
એટલે વોંધો નઈ આવ
હા
હા એજ ડોક્યુમેન્ટ ચેક કરવાના છે
એવું સે એમ ટેસ્ટિંગ તો નઈ કરવાના હોય
ટેસ્ટિંગ તો અવે ની થાય
હમ્મ ચૌદહો પંદરહો સતર અઢાર ઓગણી જે એ કે હાત દાડા જ રયા તો તો
એટલા દાડા તો કચોર્યા
ના
હા એટલે
શું કો
સાહેબ લે બે
સાહેબ અજુ આ જ નઈ એમવેલા વેલા આવતા જ નઈ બપોર પછી જ આવ
તમને હા નથી જાતાને
નેહાનો સ્વાધ્યાયનો કોક કાર્યક્રમ કાલ રવિવાર પાસ સ્વાધ્યાયનો કાર્યક્રમ સે
હા તો મંગાવવા થ્યો ન
આ તો મંગાવા દ્યો જે આ રવિવારે વહેલા સ કે સીધા હા બે થાય છે
ના
તાડ હાડા સ માં ફોન આયો તો કે લાઈટ બંધ
હમ્મ હમ્મ
એટલે અમણાં બપોર બપોર પછી આવા તો રેવા તો નહી આવતો કેમ
બે બે આવા હ કે એક જ
બે બે આવા
હા કાલ આયતો
કાલ તો ભઈ છે સાહેબ મોટા સાહેબ
હાં એ જ સાધ્યાયનુ પોગામ ચાલુ હોય ને એટલે
શું કે?
અમણા બાહુલ્યા બે કોમ ની હોય એટલે ઈ એન એવું કેશ જેઈન સીધાઈ હા હા
રિપોર્ટિંગ કોમ તો આવે જ છે ભ
હા હા એેપરતે અ સૂરજ ભાઈ ને પતિક ભાઈ બધ બનાયા જાય બેઠા બેઠ,
આપડ તો હોય બાકી હમ્મ ભાઈ મિક્સ ડિઝાઇનનું મટીરિયલ લાઈ દઉ હં મિક્સ ડિઝાઇનનું મટરિયલ લાઈ દઉ એ તો બેહતુ નઈ
એવું સે ન તો બીજું મગાવવું પડશે ન
બીજું મંગાવવું પડશે આ
હા હા.
આપણે બધા ટેસ્ટિંગ કરવાથી મહેનતમાંથી આપડી
હા હા તો આ બધું જે ટેસ્ટિંગ કરીએ.
આપડ તો શું વાતો હ.?
હ હા.
ટેસ્ટિંગ કરે જવું. ટ્રપટેવું કાલ પડશે આહડી બીચ પર જોવા તમે.
ના હારવી તો લંગો છે શ જોવા આવું.?
એઈ તો ચાલે બીજા